કેમ છે, બસ મજા. તમે કેમ છો? હું પણ મજામાં છુ.
કેવા છે ઘરે બધા? બસ સારા છે. હા હા કેવું છે બધાનું? બસ સારું જ છે. આ છે કે ઘરે થી ઓફિસ બસ. અત્યારે નીકળ્યો ઓફિસ. હ હ તો નાસ્તો કર્યો બસ હા કે તયે જાયને. હા થઈ ગયું. બીજું કેવું છે બસ ચાલે કરે. બધું શાંતિ તમે કયો.
મારું ચાલ્યા જ કરે છે, શું કરવાનું, આ એક કામ છે.
સવારે ઉઠવાનું, ને ઘરનું કામ કરે ને કામ પૈસા એ તો રેવા રહેવાનું જિંદગીમાં આ બધા કામ તો રેવાના જ છે.
હા હ બીજું કેવું ક્રિકેટ નો ખેલ ચલે, બસ ચાલ્યા કરે છે.
તો પછી ઇન્ટરનેશનલમાં જવાનું છે. હા જવાનો વિચાર છે. નંબર આવી છે જે તો સાર
હા એ એટલે નંબર આવી જાય એટલી ચિંતા ની કર.
હા એ ટાઈમ બોલો. કેમ ટાઈમ. અીતે સ સિલેક્શન કરેે પછી અમને તેમ નામ આવે પછી બવ ટાઈમ લાગે.
હા એ તો જ છે. ખબર છે અ એક દોસ્ત હતા ને ક્રિકેટ સિલેક્શનમાં થઈ ગયો. કોન અરે તે આજે જોય શકે ને કે, હા હા મેં વાંચેલુ ન્યુઝમાં. હ બહ મસ્ત હતો અત્યારે કઈ મુંબઈ નો માર્ગ ગયો છે.
હા પણ એને તો સ્ટાર્ટિંગથી એમાં ધ્યાન આપ આપલું કે નહી, એટલે એનો નંબર લાગી ગયો. હ મારું કેવું છે કે જો મે પપ્પાને કીધેલું કે મને ક્રિકેટમાં રસ છે છે તો મારાં ઘરવાળા માયના નય. ભણાયું ભણાયું ભણાય ભણાવું રમવાનું કઈ નહી. એમાં જાતો હોય ને એ
એટલે
પછી ધીરે ધીમે મેં કામ પર લાગ્યું આ બધું છૂટી ગયું અમે ઈચ્છા થઈ ગય પણ અમે આટલું બધું રમાય નહી કેમ કે ઉમર વઘી ગઈ
હા એ તો છે જ ત્યારે અમે શું કરી શકી
મારુ બી ખબર ને એ
રમવાનું તો બહુ સોખ હતુ પણ શું કરું આ કામમાં લાગ્યાને એટલ બધું છૂટી જાય
એ તો મેન ઉપાય વાત છે આપે એક વાર કામમાં લાવે પછી કામ વામ માં પડીયાં રય એટલુ બધું કામ છૂટી જ જાય
હા એ તો છે
અરે મે એમ કે મારે છે બેંકમાં ટ્રાન્સફર કરવાના છે પહેલા કેવું મે બીજા ગામથી આયવા ગામ શિફ્ટ થયું એટલે
એમાં તો થઈ જ થઈ જાય છે એટલી વાર નહી લાગે ખાલી તમેં બેંકમાં જઈ ને ફોર્મ ભરી દેવાનું તારે જુની બેંકની પાસબુક લઈ આવજે એ કરાવ દે
તો કેટલાક ટાઈમ માં થઈ જાય
વધારે કઈને ખાલી અડધો કલાક લાગે ઠીક છે સરું કાલે મળીયે કાલે બેન્ક બંધ છે કેમ બંધ છે અરે કાલે બીજા શનિવારે
હા હા એ તો મેં ભૂલી જ ગયલો બીજા શનિવાર એટલે બેંક બંધ હા એજ ને બીજુ શનિવારે બેન્ક બંધ હોય છે
હમ્મ કઈ ની ચાલ ની સોમવારે જવા હા સોમવાર થું કઈ બી ટાઈમ કે ને ચાલને
હું તો એવું કઈશ ત્યાં જને મને ફોન કરજે સારું કેમ કે એમાં જે મેનેજર છેને મારા જોડે ખાસ દોસ્તાર છે એને કેવાારનું તારું કામ દસ પંદર મિનિટ માં પતિ જાહે
તો તો વધારે સારું સારું છે યાર કઈ નઈ ચાલની મારું કામ બી પતિ જાય હા એજ ને તારું કામ બી પતી જાય મારું કામ કામ હા
હ એ કામ થયા કરે બીજું કે
એને મે એમ કિયો કે સાંજે મડીએ.
હા સાંજે મડીએ. મે એમ કે કેતો છો કે મારે તે ખબર છે તે બેંકમાં તે ખબર છે બોલતું આવે છે પૈસા આવે તો દુકાન પર મુકાયેલ હો એતો ગૂગલ વાળુ હા એજ.
એ તો મલી જાય તને બેંકમાં જઈને.
અરે પણ મેં બો વાર ટ્રાય કર્યું મને મળલ્યું જ ની.
ડોકુમેન્ટ શું આપેલુ એટલું બધું કઈ ની આપેલુ ખાલી તે બેંક એકાઉન્ટ લિંક હતું અરે આમાં શું થાય આની જોડે તારું બિઝનેસ અઉન્ટ હોય કે ની એમાં કેવું હોય કે ને આધાર કાર્ડ આપવું પડે, પેન કાર્ડ આપવું પડે જી એસ ટી આપવું પડે પછી તારો ક કરંટ અકાઉન્ટ બેંકમાં હોવુ જોઈએ આ બધું હોયને ત્યારે તને મલે તો પછી બી ની મલે.
તું એ પેલા ની આપેલું ને એટલે તારું રોકાઈ ગયું હશે પણ એ લોકો મારા પર પણ માગેલું જ ની
એ લગભગ એ ગા ગામડામાં એવું જ હોય એ લોકો ગામડા કેવુ બધું રાખે નહીં. તો લોકોને ખબર ની હોય. તેની તું તું સોમવારે ત્યાં જા ને ને બધુ ડોક્યુમેન્ટ લઈ જજે પછી ત્યાં જઈને મને ફોન કરાવજે તો મે સાહેબ વાત કરી દેવા તારું બધું કામ થઈ જાય.
સારું ચાડું ને. ને એફડી કરી ને બધું ને માર-મારો છોકરો છે. તારે સ્કોલરશિપ મળી જાય.
હા, એ તો મલી જાય એમ. કેટલા વર્ષનો છે?
અત્યારે તો પાંચ મહિના નો થીયો, પાંચ વર્ષનો સોરી.
કઈ ની મલી જાય. ખાલે હા ખલી જનમ દાખલો માંગશે એ લોકો બીજું તો કઈ નહીં માગે.
સારું ને મે તો એફડીનું ઉ
એફટીમાં તો કઈ અલગ અલગ હોય છે કે કેટલા વર્ષની રાખવાની છે કેટલી શું છે શું નહી, એ બધું જોવું પડે.
હા એ જ મને કરવાનું છે. એટલે તો એફડીમાં શું રોકાણ થઈ જાય ને જ્યાર શું છોકરો મોટો થાય ને એને ભણવામાં કામ આવ કેમ કે એને શ ભણવા માટે વિદેશ જવા એટલે જે ત્યાર બહુ ખર્ચા લાગ્યો ત શું અત્યારે નાનો છે એટલે આપડે એની બ દર મહિને જા જા જા અબ ભેગા કરે તો બી કેટલા બધા પૈસા થઈ જાય.
હા, એ તો તારી સાચી વાત. પેસા ભેગા થતા ગયા આગળ ફ્યુચરમાં છોકરા માટે જ કામ આવે ને.
એટલે તો મે મે આ બધું ક-કર્યું છે. પણ મેં એમ કે તું આ બધું કરે એના કરતા
છે ને એ સ્કીમ આવે છે. એમાં કેહું હોય આપડે જે બાળપણયને હે લોક યોજનામાં ફોમ ભરી જાય ને. તો એમાં તમને સ્કોલરશીપ બી મળી જાય ને છોકરાઓને ચોપડી વોપડી કપડા બધું એટલે મારી એ છે ચિંતા ની
એ કઈ હોય છે
એવી તને બેંક માંથી મલી જાય. બધું બેંકમાં છ મળી જાય હા યાર એ કેવુંક બધું અપડેટ થઈ ગયું છે એટલે બધું તને કઈ તને જોય ને બેંકમાં મળી જાય.
પણ આપડે એસ્કે ફ્રોડ કેવું નહીં થાય.
એમ કઈ ની થાય યાર. પેલા કેવું એટલા બધા લોકોને ખબર ની હતી એટ ફોડ એ લોકો કર્યા કરતા પણ કેું બધા ભણેલા છે ગણેલા છે કો ફ્રોડ કરવાનું કોશિશ કરે. તો વ એ લોકો વિડીયો બનાવી દે ઇન્સ્ટાગ્રામ પર નાખી દે આમ તો. એ લોકોને ડર બોલાવે ફ્રોડ કરે ઉપરથી આજના જમાનામાં બેંકમાં દસ થી બાર તો કેમેરા હોય ઉપરથી વોચમેન હોમે ગન હોય. એ બધું હોય ને સિક્યોરિટી બઉ બધી હોય. તુ વિચાર કે કેટલા બધા લોકો સો સોનું એમાં રાખે છે ને પૈસા તો પેલા વીસ ત્રીસ હજાર આવે સોનું બિસ્કટ રાખે છે એક કિલો બિસ્કટ શું ભાવ ખતરનાક ભાવ હોય છે એ ચિંતા નહી રાખવાની આધુ કેવું પોલીસ છે એ કેમેરા છે ત્યારે જો મતલબ ચોરી થવાની લોકો નીચે જે મે ઘંટી વગાડ્યા ને બેઠી પોલીસ સ્ટેશ ચોરી બી કરવા આવી ને એટલે પોલીસ વાળા બેઠા હોય છે. આ તો સરસ છે છે ચાલો પછી ઘરથી ફોન આવે હા સારું ચાલો બાય.